હલો હા કેમ છો ભાઈ મજામાં ન બસ મજામાં છું તમે શું ચાલી રહ્યું છે. આજકાલ વાતાવરણ વરસાદ પાણીનો માહોલ છે કે નથી.
એટલે મતલબ વરસાદ છે. તમારા એરિયામાં હ હ
હા અમારા એરિયામાં તો છે થોડો ઘણો વરસાદ પણ અત્યારે હા સ્ટડી ચાલે છે અત્યારે અમારી તો હા હા
ઓકે સ્ટડી ચાલે છે અ સ્ટડીમાં શું કરો છો ભાઈ
હા હા સ્ટડીમાં અત્યારે કોલેજ હા કોલેજ ચાલે છે અત્યારે
મતલબ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ શેમાં ઇન્ટરેસ્ટ છે આપને
હા કોમર્સ માં ચાલે છે એમ
આર્ટ્સ કરો છો કોમર્સ ચાલે છે હ સ્ટડી સિવાય શેમાં બીજે ઇન્ટરેસ્ટ છે આપને
હા સ્ટડી સિવાય ગવર્મેન્ટ જોબમાં અત્યારે ચાલે છે
ગવર્મેન્ટ જોબમાં ઈન્ ટરસ્ટ છે ઓકે હા હા એટલે ગવર્મેન્ટ જોબ છે એમાં એટલે તમારે કયા સેક્ટરમાં કરવી છે ગવર્મેન્ટ જોબ
હા અત્યારે અમારું ચાલુ જ છે. અત્યારે પોસ્ટિંગ અત્યારે હમણાં થવાનું છે
એટલે ક પોલીસમાં છો કેમ ઓકે હા હા હા મને જણાવ મને જણાવશો કે પોલીસ માટે થઈને આપણે કયો શું ક્રાઈટેરિયા હોય છે. હાઈટ ને પેલી દોડ ને જે ગ્રાઉન્ડ પાસ કરવાનો હોય ને એમાં શું વેચ ક્રાઈટેયા
હા આપડે એમાં ફસ્ટ જે ભાઈઓ માટે હોય એમાં પાંચ કિલોમીટર દોડવાનું હોય એમાં
બરોબર કેટલી મિનિટમાં પૂરું કરવાનું
હા એમાં પચીસ મિનિટ આપે છે એવડા લોકો પચીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટર હોય છે દોડવાનું
બરોબર છે હં હ અને કેટલો સમય હોય છે પચીસ મિનિટથી પહેલાં પૂરું કરી દેવાનું હોય છે ને પાંચ કિલોમીટર
હા પચીસ મિનિટની પહેલા પૂરું કરવાનું હોય. પાંચ કિલો
મતલબ સર ગ્રાઉન્ડમાં દોડાવે કે તમને આમ રોડ ટુ રોડ દોડવાનું હોય છે.
ના એમના એ લોકોનું ક્વોટર જે હોય ને પોલીસ સ્ટેશન ત્યાં જ એમ એ લોકોનું ગ્રાઉન્ડ હોય છે.
બરાબર છે અને આપણે ભાઈઓ માટે હાઈટ શું હોય છે?
ભાઈઓ માટે એકસો પાંસઠ સેન્ટીમીટર હોય છે. ભાઈઓ માટે
બરાબર છે અને બહેનો માટે?
બહેનો માટે એકસો ને તેપન આજુબાજુ હોય.
બરોબર છે. હમણાં તમને ખ્યાલ હોય તો આપણે મહિલા ટ્રાફિક પોલીસની ભરતી આવયી. તે મહિલાની પુરુષોની બંનેની આવી હતી. એમાં વેઈટ કેટલું પૂછેલું હતું ખ્યાલ છે તમને?
ના એનો તો મને કોઈ આઈડિયા નથી. એટલે મે ફોર્મ નથી ભરેલું. એટલે
તમે ન હોતું ભર્યું ફોર્મ એમાં છે ને શું હતું ખબર છે કે ડાયરેક ગ્રાઉન્ડ પાસ કરીને ભરતી હતી. સત્તાવન કિલો હતું. સત્તાવન કિલો વજન હતું ભાઈઓ માટે અને બહેનો માટે કંઈક આઈ થિંક પિસ્તાલીસ કિલોની આજુબાજુ હતું. બરોબર છે ને હમ્મ હમ્મ હમ્મ. કઈ વાંધો નહી તમે તમારું છે ને આમાં ના આમાં આગળ કેરિયર બનાવો.
હા બરોબર છે હા. હજી ઘણી બધી આવનારી એક્ઝામો છે. આપણ
મતલબ તમારે આર્મી સાઈડ જાવું છે. આર્મી સાઈડ જવું છે? અગ્નવીર માં જવું છે? કે પછી આપણે પોલીસમાં એટલે લોકલ પોલીસ હોય ડીવાય એસપી હોય એમાં જાવું છે?
ના પોલીસ માં જ અત્યારે તો ભરે હા અત્યારે તો કોન્સ્ટેબલમાં જ છીએ. આગળ જતા હવે એક્ઝામ આવશે તો આપીશુ.
ના બેસ ઉપર આપણે કોન્સટેબલમાં ભરતી થાય છે ને
કોલેજ પણ હજી ચાલુ છે. એટલે પીએસઆઈ ની પણ ના એક્ઝામ આપી શકાય ને કેમ કે ગ્રેજ્યુએશન માંગે છે.
જોઈએ. આપણે ગ્રેજ્યુએશનમાં કેટલા પર્સન્ટેજ જોઈએ છે ભાઈ
ગ્રેજ્યુએશનમાં પાસ જોઈએ એટલે ચાલે છે. એમાં એવું
એટલે એમાં કોઈ મતલબ સેકન્ડ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસ કે એવું નહી જોતું?
ના ના એનો કોઈ ક્રાઈટેરિયા હજુ નથી એમ તમારે ગ્રેજ્યુએશન કરેલું જોઈએ. કોઈ પણ ડિગ્રી હોય. તમારી જોડે
બરાબર છે. રેગ્યુલર સવાર માં જતા હશો ને તમે પ્રેક્ટિસ કરવા માટે થઈને. મતલબ દોડવા માટે ને આપણે જે જોગિંગ રનિંગ જોઈએ છે.
હા બિલકુલ બિલકુલ.
એ એટલે એના માટે કોઈ સ્પેશિયલ શૂઝ આવે જોગિંગ કરવા માટે રનિંગ કરવા માટે કે આપણા રેગ્યુલરનો લોકલ શૂઝ હોય તો પણ ચાલે
ના એવુ ના એ લોકો તરફથી આપણને પૂરો સેટ જ આપવામાં આવે છે. શૂઝ નો એમ
પણ ઈ તો આપણેે સિલેક્ટ થાય તો આપે ને, ન સિલેક્ટ થયા હોય તો?
હા એના માટે હજી તો આજે રિઝલ્ટ આવેલું છે. હજી એનું ડોક્યુમેન્ટ વેરફિકેશન થાય હા મેરિટ બને પછી ડો ક્યુમેન્ટ વેરિફિકેશન થાય પછી બધી પ્રોસેસ હોય છે ત્યાંથી
એટલે મારું કહેવાનું એમ છે કે આપડે તમે વિચાયરુ કે મારે છે એ પોલીસમાં જવું છે તો તમે છે એ ફર્સ્ટ યર થી તમે છે પ્રેક્ટિસ તો તમારી ચાલુ કરી જ દીધી હશે રેગ્યુલર બેઝમાં આપડે દોડવાનીને
ના એ રીતે ના હોય જયારે ભરતી આવે છે, ત્યારે અગાઉ પાંચ થી છ મહિના એ લોકો ટાઈમ આપે છે
બરાોબર ઈ જ પ્રેક્ટિસ કરાવે તો તમે કોલેજ દરમિયાન તમે એન એસ એસ રાયખુ હશે ન એન્સ આપણે સોરી એન સી સી જોઈન્ટ કયરુ તું તમે?
ના મેં એન સી સી નતું જોઈન્ટ કરેલું
હ હ હવે તમે કોલેજના કયા યરમાં છો?
હા અત્યારે તો થર્ડ યર ચાલે છે. લાસ્ટ યર છે એટલે
નકર છે ને શું થાય કે એન સી સી તમે જોઈન્ટ કરી લ્યો ને તો તમને સાથે સાથે છે ને આ રનિંગની ને ઈય બધાની પ્રેક
હા હા એ પણ છે, પણ અમને જાતે જ કરેલી છે પ્રેક્ટિસ પોતે
ચલો સરસ છે, હા તો તમારે કેટલી મિનિટમાં ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું તું?
મારે ચોવીસ પોઈન્ટ ચાલીસ સમથિંગ હતું
ચોવીસ પોઈન્ટ ચાલીસમાં બરાબર છે ચ હમ્મ હં સારું ચાલો વીસ સેકન્ડ તો વેલાં પૂરું થઈ ગયું ગ્રાઉન્ડ અને અવે એની લેખિત એક લેવાય ગઈ
હા લેખિતય લેવાય ગઈ ને રિઝલ્ટ પણ આવી ગયું છે.
એટલે આપડે લેખિત જે એક્ઝામ આવે ઇ તમારે કેટલા માર્કની હોય છે?
હા બસો માર્કની હોય છે એમ સી ક્યુ જ હોય
એટલે આપડે પેલો મેન સબ્જેક્ટ આપડો હોય એ અને એક છે એ જર્નલ પેપરનું હોય ઈ રીતે હોય છે?
હા એમાં અલગ-અલગ સબ્જેક્ટ હોય છે. જેમ મેથ્સ છે, રીઝનિંગ છે.
હા ઇતો પેલું પેપર આપડુ થઈ ગ્યુ હા બસ ઈ ટૂંકમાં જનરલ બધી અવેરનેસ આવી જાય.
હાં પાર્ટ એમાં બધું હાં ના આમાં એક જ પેપર હોય છે એમ સી ક્યુ નું હા હા એક જ પે પર હોય છે.
બરોબર અને પ્રિપ નય હા એટલે એમ સી ક્યુ બેઝમાં જ પણ ટૂંકમાં બસ્સો માર્કનું એક જ પેપર હોય અને ઓનલાઈન બેઝ હોય છે કે? તમને છે એ પેલાં ચાર ટપકા આયપા હોય, એમાં તમારે ફીલ કરવાનું હોય છ?
ના આપડે ત્યાં ઓફલાઈન જ હા ઓફલાઈન જ હોય છે ત્યાં.
ઓ કે ઓફલાઈન જ હોય છે અને છે ઈ તમે આ આપ આપણે જર આની તૈયારી કેમાંથી કરેલી હતી ભાઈ?
તૈયારી તો પછી ઘણા બધા પ્લેટફોર્મ એકેડમી હોય, એ જોઈને કરીને પ
મતલબ આપડે યુટ્યુબ થી કરેલી અતી કે, આપડે અ છે ઈ કોઈ પર્સનલ કોચિંગ ક્લાસ કયરા અતા તમે.
હા, થોડું ઘણું યુટ્યુબ માંથી કરેલું ને તોય પછી કોઈ ક્લાસીસ જોઈન કરેલા અતા, એ રીત
બરોબર છે. તમે છે ને એ-એકવાર આપડણે યુટ્યુબ ઉપર છે ને સર્ચ કરજો ભેંસકીપ. પાઠસાલા કરીને, ઈ છે ને ઈ બકુલ સર છે ને બકુલ ત્રિપાઠી, ઇ ખૂબ જ સરસ કરાવે છે.
હા-હા, બોવ જ છરછ.
એને સમન
અ સમથ નામના કોક સે બસ હા એનુ છે ને, જે એનુ પેલુ આપડો જેકે રીઝનીંગ ઓય છે ને એ બોવ સરસ કરાવે છે.
અને ઘડિયાલનું આપડણે પેલા જે કોયડા સ ઉઝવાના હોય ને, ઈ છે કેલેન્ડર વારો છે. એ બોઓ સરસ કરાવે છે. હ, એટલે આવા હો છે ઇ જ્ઞાન લાયવુ-ઉ જ્ઞાન લાઈનમા અરમાનસર છે. એમનુય પણ એટલુ બધુ જ સરસ છે, કાર્ય.
હમ્મ, મે તો હા, મે તો ખાલી ધ્યેય વાળાની જ એ કેળવડી જોઈન કરી હતી. બીજું
ઓકે, ધ્યેય વારા હમ્મ-હમ્મ પળ ક્યારે આપડે એમને એમ ફ્રી બેઠા હોય ને, ત્યારે પણ તમે છે ને બકુલ સરના સોર્ટ વિડિઓ જોવો ને આના. તોય એટલી જ અઅ સરસ રીતે છે ને એ સમજાવત ને, તો ડાયરેક્ટ દિમાગમાં બેસ તી જાય છે.
હા, બિલકુલ એની મેથડ જ અ કાની છે કે, વિદ્યાર્
હા, હા. થઈ જતી ઓય છે. અને તમે જ્યારે આ બધ્ ધાં જ કાર્યમાંથી બોરિંગ થઈ જાઉ, ત્યારે તમે ફ્રીરર એમ થાય કે મારે માઇન્ડ ફ્રેસ કરવુ છે, તો તમે ક સું કરો?
હા, ત્યારે હું જ આપડે એક એપ્લિકેશન કરીને આવે છે પેલુ ડુલિંગો કયીને આવે છે, તમને ખ્યાલ ઓય. ઇંગ્લિસ વાળુ. હા એમા, હા એમા તમે હા, એક પ્રકારની ગેમ જ છે કે એમા ઈંગ્લિસ તમારે સીખવું ઓય, તો તમે સીખી સકો એમ.
બરોબર. ટૂંકમાં, આપણો જી એ થ્રુ આઉટ ઇંગ્લિસ સીખવુ હોય તો સીખી સક કે ને. હમ્મ, હમ્મ-હમ્મ. ડોલિંગો ને પ્લેસ્ ટોર ઉપર છે, અવેલેબલ એ?
હા-હા-હા, પ્લે સ્ટોર ઉપર છે. નાના બાળકો પણ ઘણા બધા લોકો યુસ કરે છે.
બરોબર. ચલો, કઈ વાંધો નઈ. તમે મને આ જાણકારી આય પી ને એ ખૂબ સરસ આયપી એટલે હું પણ ફ્રી ટાઈમમાં છે ને, ઈ એપ્ એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈશ. મતલબ ફ્રી ઓફ કોસ્ટમાં છે કે?
ફ્રી ઓફ કોસ્ટ જ છે.
ચલો ઠીક.
હા નાના બાળકો હોય ને એના માઈન્ડમાં તરત ઉતરી જાય એ વસ્તુ એટલે એના માટે બહુ સારું છે. યુટ્યુબ જોવા કર
આ સારી છે હા જોવા જેવી છે હા હા. સરસ છે. અને તમને ક્યારેય મૂવી જોવાનું કોઈ કહે તો તમે કયા પ્રકારના મૂવી જોઈશો?
હા મૂવી તો જેમ કે કોઈ ફેમિલી જોડે જોવાનું હોય તો એ પ્રકારે હોય મુવી, પછી કોઈ ફ્રેન્ડ જોડે હોય.
ઇન્ડિયન મુવી ગમતું હોય, કોઈને ફેમિલીયર મુવી ગમતું હોય છે, કોઈને આપણે કેવું હોય છે સસ્પેન્સ મૂવી, જેમાં સસ્પેન્ ક્રિએટ થતું હોય. લાસ્ટ સુધી આપણને ખ્યાલ જ ના આવે કે શું સસ્પેન્ડ છે આમ. તો એમાંથી તમે કયા પ્રકારનું કરો સિલેક્ટ? અ તો આપણે પહેલાં છે ઈ ગુજરાતી છે, હિન્દી છે, ઇંગ્લિશ મૂવી છે.
હા અત્યારે હા અત્યારે તો હિન્દી મુવી ચાલે છે. એટલે હિન્દી મુવી વધારે જોઈએ છે એમ. ને ક્યારેક પછી મોબાઈલમાંથી કઈક જોવાનું હોય તો પછી ઈંગ્લિશ કાર્ટૂન છે એ પણ ક્યારેક જોઈએ.
હા હમ હમ હમ બરાબર છે. પોટ હા ભલે ચાલો કંઈ વાંધો નહીં ભાઈ તમારી સાથે ઘણું બધું છે ઈ નોલેજ લે આપ લે કરી અને વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
હા થેન્ક યુ તમારો પણ. ને હા.